હેલો.
હા મજામાં
કેમ હા હા બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં બોલો આજે કેમને યાદ કર્યા
આતો વિચાર આવ્યો કે આપણા દેશ ના સૈનિકો આપણા માટે આપણા માટે કેટલું બધું યોગદાન આપે છે.
હા એતો સાચી વાત કે કે આતો એક ખુબ આમ પ્રેરણાદાયક વિષય થયો એમ કે ભારતીય સૈનિકોનું યોગદાન જો આપડે કહેવા જઈએ તોએ તો સૌથી ઉપર એજ છે, એમકે આપણે સુરક્ષિત છીએ એમને લીધે છે.
હા, ભારતીય સૈનિકો એ આપણા દેશના સાચા રક્ષકો કહેવાય. તેઓ દિવસ રાત દિવસ રાત કોઈ પણ ઋતુમાં અને કોઈપણ પરિસ્થિતિમાં દેશની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે. એમ તેમની પણઆ અ તેમની પણ તેમના પરિવારની જવાબદારી હોય છે, પણ પહેલા એ ભર અ ભારતના રકક્ષ- રક્ષણ કરવાની જવાબદારી નિભાવે છે.
હા એતો તમે સાચી વાત કીધી બહુ એક સારો પોઈન્ટ કીધું. કે પોતાનું પોતાના જેઅ પરિવાર છે, એમને છોડીને દેશ જે છે, એમની રક્ષા કરવા પર વધારે ધ્યાન આપે છે. આપડે બધા આપણા ઘરમાં આ શાંત અતિથી રેતા હોઈએ અભ્યાસ કરીએ નોકરી કરીએ તહેવાર ઉજવીએ. પરંતુ સૈનિકોજે છે, એ સરહદ પર ઉભા રહીને દેશની રક્ષા કરે છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને સમગ્ર દેશને પોતાનું પરિવાર માનીને સેવા આપે છે.
હા સૈનિકનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે, તેમને ઘણીવાર ઊંચા બરફ બરફ બરફશાલીત પહાડો ગરમ રણપ્રદેશ ઘન જંગલો અને દરિયાકિનારાના વિસ્તારોમાં ફરજ બજાવે પડે છે, ઘણી વખત તાપમાન ખૂબ ઓછું કે વધારે હોય છે. છતાં તેઓ પોતાની ફરજમાંથી ક્યારેય પાછળ હોતા નથી. તેઓ ત્રણેય ઋતુએ ભલે કડકડતી ગરમી હોય. કે પછી અ ચોમાસું વરસાદ પડ્ હોય કે પછી શિયાળામાં ઠંડી લાગતી હોય. એમ એમને એકશું જોતા નથી, બસ એ લોકો ઊભા રહે છે. પોતાના ભારત દેશનું રક્ષણ કરવા માટે
હાએ તો તમે સાચી વાત કીધી. અને સૈનિકો માટે દેશ પ્રથમ હોય છે. પોતાના જન્મદિવસ, દિવાળી, હોળી, ઈદ કે નવરાત્રી કોઈપણ તહેવાર હોય પરંતુ તેઓ ઘણી વખત પોતાના અ પરિવાર સાથે થી ઉજવી શકતા નથી, કોઈપણ તહેવાર એમનો જન્મદિવસ મેં કહ્યું એમ. કારણકે, દેશની સુરક્ષા તેમના માટે સૌથી મોટું કર્તવ્ય છે. એ એજે છે, આમાં જ રજા બજા રહે છે, એમ ઘણીવાર તો અમુક સૈનિકો બાર બાર મહિના રજાઓ લીધા વગર ડ્યુટી કરે છે. કોઈ અને જોઈ કોઈ આપત્તિનો સમય હોય જ્યારે દેશ જે છે ત્યારે આપણે જે ઘરમાં બેઠા બેઠા આપણે સમાચારને બધામાં જોતા હોઈએ તો આપડણે પ્રિકોશન્સ લઈએ આપડે ઘરમાં રહીએ બહાર ના નીકળીએ એ જ સમયે એ લોકો જે છે આપણે ઢાલ બનીને આપણા માટે જે બોર્ડર પર હોય એ યુદ્ધ લડતા હોય છે.
હા સાચી વાત છે. અને ત શું તમને ખબર છે કે ભારતીય સેનામાં ત્રણ મુખ્ય દળો છે. થલ સેના નૌસેેના અને વાયુસેેના થલ સેના છે ને એ જમીન પર દેશની રક્ષા કરે છે જય્યારે નૌ સેના એ દરિયાઈ સીમાઓને આપણી દરિયાઈ સીમાઓને છે ને સુરક્ષિત રાખે છે. અને વાયુસેના એ આકાશમાંથી દેશની સુરક્ષા કરે છે. એટલે આ ત્રણેય દ દળો મળીને છે ને ભારતને મજબૂત બનાવે છે. હવે એવું આપણે કહી ના શકીએ કે અ એ ત્રણ સેવામાંથી થલશેના એ એ વધારે અ દેશ માટે યોગદાન આપે છે કે ન ન સેના વધારે આપે છે. આ ત્રણે સેના એ આપણા આપણા માટે એટલું મહત્ એટલું પોતાનો જીવ જોખમ રાખીને આપણી રક્ષા કરે છે જેથી આપણે ઘરે ઘરે શાંતિ થી રાતે સુઈ શકી છે. શાંતિથી આપણે ઉત્સવ આપણે કોઈ તહેવાર હોય તો એ ઉજવી શકીએ છ છે. એટલે આપણા જી આપણું જે જીવન શાંત થી ચાલે છે ને એ એમાં સૈનિકોનો એક ઘણો મહત્વનો ફાળો છે.
હા એ તો સાચી વાત કીધી. અને જયારે પણ દેશ પર કોઈ ખતરો આવે છે ત્યારે આ ત્રણેય દળો. એક સાથે બહાદ બહાદુરી પૂર્વક કામગીરી કરે છે. તેમની તાલીમ ખુબ કઠિન હોય છે એ લોકોની જે ટ્રેનિંગ હોય છે. એ આશા નથી હોતી. સૌથી પહેલા તો સૈનિકની જે ભરતી હોય છે એ જ આશા નથી હોતી. એની માટે જ તમારે ઘણા પડાઓ પાર કરવા હોય છે પાર કરવાના હોય છે તમારે જે ફિઝિકલ સ્ટન્થ દેખાડવાની હોય છે તમારે રિટર્ન એક્ઝામ આપવાની હોય છે. તમારે જે છે એક ડિસિપ્લિન્ડ પર્સનાલિટી દેખાડવાની હોય છે. આ બધું જે છે એક સૈનિક બનવા માટે રિક્વાયરમેન્ટ હોય છે. વર્ષો સુધી તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાને મજબૂત બનાવે છે. જેથી કોઈ પણ પડકારનો સામનો કરી શકે કારણ કે યુદ્ધની પરિસ્થિતિ તો કંઈ પણ થઈ શકે છે તો એના માટે મેન્ટલી સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે. અને એના માટે એ લોકો પોતાની જાતને ખૂબ જ કઠોર ટ્રેનિંગ આપતા હોય છે અને સિલેક્ટ થયા પછી પણ એમની જે તાલીમ હોય છે એ ખુબ કઠોર હોય છે.
હા સાચી વાત છે અને માત્ર સૈનિકો પણ એટલા મજબૂત કેટ કઠન નથી હોતા એમના પર એમનો પરિવાર જે એમને ખબર હોવા છતાં કે આમ આમાં સૈનિકમાં જવાથી જીવનું જોખમ છે. તો પણ એ પોતાના પોતાના દીકરાને સૈનિકો દળમાં જોડાવાનું જોડાવાનો પ્રોત્સાહન આપે છે એટલે એમ. એમની એમના હિંમતની પણ આપણે અ દાત દેવી જોઈએ કારણ કે એ પણ માનસિક રીતે એટલા મજબૂત હશે તો જ એ એમના દીકરાને પ્રોત્સાહન આપી શકશે કોઈનો દીકરો હશે કોઈનો ભાઈ હશે કોઈનો પતિ હશે એટલે એ એમના ઘરનું પણ એટલું જ મહત્વ છે.
હા એમાં તો કોઈ શંકા નથી તમે કહ્યું એમ સાચી વાત છે ખાલી અ સૈનિકનું જ બહાદુર હોવું જરૂરી નથી. એમનો પરિવાર જે છે એમના પત્ની છે માતા છે બહેન છે ભાઈ છે. પછી એમના પિતા છે એ બધાનું જે છે એ બહાદુર હોવું અ અને હોવું જરૂરી છે કારણ કે કઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે અને અ સૈનિક કો ખાલી યુદ્ધ દરમિયાન જ બહાદુર હોય કે એકતા કઠોર હોય કે સામનો કરતા હોય એવું નહી પરંતુ કુદરતી આફત્તીના સમય પણ લોકોની મદદ કરે છે અ પૂર આવે કે ભૂકંપ આવે કે વાવાઝોડું હોય ભૂસ્ખલન આવી આપત્તિ આવે ત્યારે તેઓ બચાવ કામગીરીમાં સૌથી પહેલા પહોંચે છે. તેઓ હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડે છે
હા. અને કોરોના મહામારી દરમિયાન પણ ભારતીય સેનાએ દેશની ખૂબ જ મદદ કરી હતી દવાઓ ઓક્સિજન અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં તેમને અ તેમજ હોસ્પિટલોની વ્યવસ્થા કરવામાં પણ તેમને મહત્વનું યોગદાન આપે કોરોનાની મહામારી સમયે તો હોસ્પિટલમાં બધા જ અ હોસ્પ હોસ્પિટલ તો બધા જ ભરાઈ ગયા હતા દર્દીઓથી જેથી જેથી સરકાર ની છે ને આવી રીતે મેદાન જે બહુ મોટું મેદાન હોય ને એમાં પણ આરોગ્ય કેન્દ્રની અ સારવાર કરવાનું એક અ ટેન્ટ જેવું ઊભું કરવામાં આવ્યું હતું તો એમાં પણ ભારતીય સેના એ છે ને એ ઘણી અ ઘણી બહાદુરીથી એમાં ભાગ ભજવ્યો હતો
હા એ તો સાચી વાત છે એ સમયે પણ બધાએ ન્યૂઝમાં જોયું હતું અને મને લાગે છે કે સૈનિક માત્ર બહાદુર જ નથી પરંતુ ખુબ શિસ્તબદ્ધ હોય છે અ ડિસિપ્લિન્ડ હોય છે એમ કે સમયનું પાલન પછી નિયમોનું પાલન કરવું દેશ પ્રેમ અને જવાબદારી તેમની ઓળખ હોય છે કીધું હોય કે આટલા સમયે ગ્રાઉન્ડ ઉપર આવી જવાનું એમના કોચ કે એમના માસ્ટરે તો એ લોકો તરત જ એટલા જ સમયે ગ્રાઉન્ડ પર આવી જતા હોય છે અને એ લોકો જો જે ટાઈમટેબલ ફોલો ન કરે તો એની જે એમને અ પનિશમેન્ટ મળતી હોય છે એ પણ બહુ કઠિન હોય છે આજ ગ્રાઉન્ડના આખા દસ દસ પંદર પંદર રાઉન્ડ મારવાના હોય છે પોતાના ખભે જે છે એ વજન લાદીને એવું બધું કરવાનું હોય છે આપણે પણ તેમના જીવન માંથી આ જે ગુણો છે એ શીખવા જોઈએ કે જવાબદારીથી કામ લેવું જોઈએ દેશ સૌથી પહેલા દેશ કોઈ પણ પોતાની ઓળખ થી પહેલા દેશ પરિવાર થી પહેલા દેશ એ રાખવું જોઈએ અને એ લોકો તો સરહદ પર દેશની રક્ષા કરી જ રયા છે આપડે અહિયા રહીને તેમની જોડે જોડે થી શીખ શીખવું જોઈએ અને આપડણે આપણા દેશ માટે જે કઈ પણ કરી શકતા હોય તે કરવું જોઈએ
હા સાચું કહ્યું સૈનિકોનું જેમ તમે કીધું એમ કે સૈનિકોનું જીવન આપણને અ શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવી જોઈએ તેઓ ઘણી વાર પોતાના જીવનની પરવા કર્યા વગર જ બીજા લોકોનું જીવન બચાવે છે આ ખરેખર ખૂબ મોટી વાત છે અને જ્યારે કોઈ સૈનિક દેશ માટે શહીદ થાય છે. ત્યારે આખો દેશ દુઃખ અનુભવે છે તેમના પરિવારે જે ત્યાગ કર્યો હોય છે તેને શબ્દોમાં આપણે કોઈ જ વ્યક્ત વ્યક્ત કરી નથી શકતા તેથી આપણે શહીદોના પરિવારનું પણ સન્માન કરવું જોઈએ અને શહીદોને સાચિ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળે છે જયારે આપણે એક સારા નાગરિક બનીએ દેશના કાયદાનું પાલન કરીએ અને એકતા જાળવીએ અને દેશના વિકાસ માં યોગદાન આપીએ એટલે ખાલી સૈનિક જ અ આખી આખી જવાબદારી સૈનિકને જ ના સોંપવી જોઈએ આપણેે પણ થોડા એની માટે પગલા લેવા જોઈએ અને એમાં ભાગ ભચવવો જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી. શહીદો જે છે એમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જયારે આપડે સારા નાગરિક બનીયએ. જે દેશનું કાયદા કાનૂન જે છે એનું પાલન કરીએ. સૌથી મોટી વસ્તુ તો એકતા જાળવીએ અને દેશના વિકાસ આપડું યોગદાન આપીએ. અ ઘણા યુવાનો આજે છે ભારતીય સેનામાં જોડાવાનું સ્વપ્ન જુવે છે. ઘણા અને આજકાલ તો ખાલી જે યુવાનોમાં ખાલી પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓ પણ સેનામાં જોડાવાનું સપનું જોતી હોય છે એ ખૂબ ગૌરવની વાત છે. અને સેડામાં સેનામાં જોડાવા માટે માત્ર શારીરિક શક્તિ જ નહીં પરંતુ દેશ પ્રેમ હિંમત શિસ્ત અને સમર્પણ પણ જરૂરી છે. તો આટલું બધું જો આપણા માટે આપણા દેશના સૈનિકો કરતા હોય તો એમનું સન્માન કરવું અને આપણાથી આપણે જે પણ આપણા દેશને આપણો ફાળો આપી શકીએ એના હિતમાં એના વિકાસમાં તેના રક્ષણમાં આપી શકીએ એ આપવું જોઈએ.
હા સાચી વાત છે આપણ આપણને પણ સૈનિકો પ્રત્યે હંમેશા આદર રાખવો જોઈએ જ્યારે પણ કોઈ સૈનિક દેખાય ત્યારે તેમના પ્રત્યે સમાન વ્યક્ત કરવું જોઈએ સોશિયલ મીડિયા પર તેમના અ વિશે સાચી અને સકારાત્મક માહિતી આપણે શેર કરવી જોઈએ. અને અ સૈનિકોની મહેનત અને સમર્પણના કારણે જ ભારત વિશ્વ વિશ્વના શક્તિશાળી દેશોમાં સ્થાન ધરાવે છે. તેઓ દરેક પરિસ્થિતિઓમાં દેશનું ગૌરવ વધારવાનું કામ કરે છે. તો આપણા દરેક નાગરિકે ભારતના દરેક નાગરિક નાગરિકે આપણે સૈનિકોનું આદર અને માન સન્માન કરવું જોઈએ અને એમના પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવવો જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે.
સારું તો આવી વાતચીત ચાલ્યા જ કરશે.
હા.
સારું હા.